હ જય શ્રી કૃષ્ણ, હલો.
હા બોલો અવાજ નહીં આવતી કે્યા?
આવાજ આવશે.
અચ્છા.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
શું કરો?
કઈ નહી હવે હું તૈયાર હોઉં છું આપણનું છે મારે એમ અમારે હ જાણું છે એમ.
અને મામાને ત્યાં જવાનું ને, અને માલવા માટે.
ના ના પ્રોગ્રામ છે ને.
અચ્છા શુ પ્રોગ્રામ છે?
અને ગોલબીટી ન પ્રોગ્રામ છે.
સારું હું બોલું છ મો પણ એને તો બાઠિયા ખાય છે ને.
હા.
ઠીક છે કોણ કોણ જાય છે?
એ હું જાઉં છું કોઈ નઈ જાવશે.
તમારા મમ્મી નહી તે બધા જાય છે?
નઇ.
તો.
કઈ પતો.
તમારા મમ્મી તો જાય છે ને એને ભાઈને છોકરા ઘોર પહેરે છે તો.
હા હા મમ્મી તો જાય છે મારે, શમને જાય છે
સારું એ લવિશે અહં છે ને તમારી બેેણ
હા દર્જ
હમ ઠીક છેર શું કરો છો, તમે
કઈ નહી કરું છું ને મારે નાનો છે દાદી સાસુ નાય છેને બ હું નાવે છુ.
ના લીધાક નાવા નુસત એ દા ચ
નાહી રહશેી એ ટાઈમ લાય્યો છે, થડો
તો તમે ક્યાં ના આવશો પછી.
ના સુું ના ના ના બધ ના સુું
હમ તો લુગડા ક્યાં ધોવાના બાથરૂમમાં ધોવાના બાર
અણા બાથરૂમ હૈ
હમ્મ તો પછી તમે બોલો બોલ્યા કે મને મારે લુગડત હોશે તો પછી તમા દ તો દાદી સાસુ તો ના આવે છે.
હ તો નાવા દોન દોસ પ નાઈલસ છે એક જ ધ પ દ
હ સારું કેના કેના છે લુકડા
એક છે વા છે.
તમારા છે સારું તમામેરે દાદી શશુ દાદીી શાશુ આલુગુ ધોઈ લેવે
હ અને દ ઇલેવન આ ઇલેવન
હમ તમામ સાસુ સસુરા નળંદ એે
અને ધોઈ લે બે છે અને પેલા હું ધોતી છી પણ હવે હું નહી ધોઉં છુ.
કેમ
હમ્મ
કેમ નહી તોોતા તમે
અને હું બીમાર થાય ગઈ ને અને વા મને હોવેય ને થડો જો વાતો.
અને તો માસ ખુ તોું એટલે
નમ સાસુ મધુંઈ લવે.
હમ્મ હ સારું કઈ વાંધો નઈ એને ધોવે તો ધોવાનુ
હમ્મ
હમ હમ એટલે હ ઠીક થઇ જાાવસ ને પછી ધોવા નાશે.
હા ઠીક થઈ જાવ ને પછ ધોઉં છું અ તો મને ધોવા આવે ને સર બા આકો વખત પાણીમાં પાણીમાં રહેું છું તો પછી બીમાર થાય જાઉંને ઘાથી.
હમ
થોડા દર નિકલ જ ને બસસે
હમ તે વા ખુદ મારશો અત્યારે એના મારે ગુણી લેવશે દેડ મહિનો. થઈ ગયો અને હું દવાયો લઈ લઈને લઈ લને પરેશાન થઈ ગઈ.
હમ
બઉ ગભરાઈ ગઈશું હું તો
ટાય કરો ચાલ એ છે.
અરે બહ પરેશાન થઈ. ઓ ક્યા બધા ઘેરના
કઈ નય છે તમે કેમ કરો છો.
મ ક એને કબને કેવનાને ભૂઃખદ બમાર સુતને દીસું દીસું.
છોકરો તમારે સ્કૂલ ગયો છે.
હા છોકરો લેસન ન
હમ.
છોકરો લેસન ગયો છોકરી હું રેશે એને તા પર લુગડા ધોય છે.
મૂર્તિ. હા હા મારા ધોઈ મારા તો નને ધોઈએ આજ બ ધોઈએ જ.
અચ્છા તોવે તો છે ને તમારે ના તો પછાસ ધોવેસે જ હૈ ના
હા ધોય છે ને એવા ટાઈમમાં ધોવ પડશે ને તો પછી કોણ કરે છે એવા ટાઈમે હું જોઉં તો પછી છોકરી માં જ થઇ જાય. એવા ટાઈમ મારી જ વાત થંભરો એવા ટાઈમમે કોઈ બી સાસો હોય તો લુગડા ધોઈ છે.
ના કોઈ તો અ થાય ને નઈ ધરશે કોઈ એશે થાય છે નહી થયશે.
ના બાકી બીમાર થાય અત્યારે જો.
હમ બાકી તો કોઈ એસો થાય ને નઈ ધવે છે.
હમ. ઓર શું કરોસો?
કઈ નહી એ મારા કપડા ભરું છું બે મેં
પેકિંગ કરીલું ત
હમ.
હમ તમારા મામા ના બેઈ છોકરા તમારથી ના નાખે ને
હે.
આમ કેવ તમારા મામા ના ભાઈ છોકરા તમારે થી ના ના છે ને?
હા નાન શે.
હમ. તમારે કોલ સ્પીકર પ કેમ થઈ જાય મારો નહીતો અને અત્યારે સ્પીકર
સ્પીકર તો નઈ છે હો અને કાન પે લગાવ રાખ્યો છે મેં
હા.
કાન પે લગેરા છે, સ્પીકર પે નહીં છે, ફોન.
ના મારો સ્પીકર પર થઈ જાય છે, તમારો કોલ કરવું તો સ્પીકર પર થઈ જાય બાકી નહી થતો.
ના મારે તો નહી થાવ છે.
મારે અત્યારે થઈ ગયો ને અત્યારે પણ થઈ ગયો.
હું ના આવ્યો તો એને સ્પીકર થાવે ને કામ ભી હોય જાવ ને તોય કામ હોય જ સ્પીકર થાવ ને તો પછી સોવે ને
હ ના એ સ્પીર પર નહીં કરવાનું હોય પપ્પા તો લઈ બોલું ફોન પછી એ હું સાફી લઈ તો એને લગડો ઝઘડો થઇ જઈશ.
હમ.
કઈ વાંધો નહીં બધા મજા માંશે ને ઘરમાં.
હમ.
તમારી બહેન તો અહિયાં છે, ને ને.
હ બેન તો અહીંયા છે.
ખાવાનું ખાઈ લીધું??
હા ખાવાનું તો ખાઈ લીધું છે.
શું બનાવ્યું.
અને રોટલી બનાવીને ભીંડીનું શાક બનાવ્યું છે.
ભીડીનું શાક
હમ.
સારૂં છે, ભિન્ડી બહુ ભાવતી તમારું માં હેને.
હા મને ખુબ ભાવે છે. તે ઘરને નહી ભાવ જેનું
હમ્મ.
મને ખુબ ભાવે છે ઘરને નહી ભાવશે.
તમે ભાવશને ઘરનાને નઈ ભાવતું.
હા.
તો બસ બનાય જ છે એને પશું કરવાનું શું શાક‌મા નાખવાન.
ઓહો ઓહો ઉલટી બોલી તું સુું એ
હમ્મ હામ હું તમે ને ભાવતીન કેર ના ભાવશે.
આ આ.
પર ખેતની ભીંડી તો સારી લાાગશે.
હમ્મ.
એ ને પોચી પોચી ભિંડી આયે દુકાનથી માાર્કેેટથી લઈને આવવાની આ ભિડી સારી નઈ લાગતી એના ખેતની ભિડી ભરેલી ભિડી હોય ને બહુ સારી લાગશે અને મા મને પસંદ છે આપડી ભરેલી ભીંડી હોય ને એને બીજ જ્વારી
ના અહિયા તો કઈ નઈ ખાવશે અહિયા તો ના સિમ્પલ ભીંડી બનાવ છું તો ખાવશે. અને તીખો ભીકો ખાવશે અને તીખો ભી નહી ખાવશે.
આટલું ફીકું ફીકું ખાઈ છે.
હા એટલે મને તો તીખો ભાવે છે ને તીખો ભાવે નહી છે. અને તમે ફીકુ ફેકુ ભાવે છે સારૂં.
આવો કેમ બાઠાને જેમ ખાય છે ફીકું ફીંકુ.
ના તો ફીકો કઈ છે ને મારા તો પેટે ન ભરાય છે સીધો
હા આપ તીખો ખાવાના આપડે તીકો જોઈએ તો એને લીધે આપણે નહી ફાવતું એને લીધે આપડ ફીકું ખાવાના કામ લાગે કે આપણે ખાવું નહીં.
હા નો નો બે અ ખાઈને ઉટું ના થોડી વખત બાદ તો ભોગી લાગ જાવે છે મને.
હમ્મ એને બાર બાર ખાઈશ તો એને જોઈએ કે શું થાય તો એને પૂરા દિવસ ખાવુ છે ચાલુ રહેય છે.
હા એમ તો કેવાય છે.
હમ્મ.
એમ તો કેવા શે પછી કઈ કર સા.
તો ભૂખ લાગે તો પાછી ખાવ પડશેને.
હા ભૂગ લાગે તો ખાવું પડશે પણ હું તો એક વખત ખાવુ છું અને સુધી રોટી કઈ રોટલી ખાઈ લેશું નહી તો પછી બી બિસ્કીટ કઈ ખાઈ લે શું પાછી કામ કરને રોટલી ખાઈ લેશું
હમ્મ હામ.
ને ચા નર કઈ ખાઈ લું પછી શામની રોટી ખાઈ લેવાનું.
હમ્મ.
આમ તો એક વખત તો ભાવી નથી જેને થોડી થોડી દેરમાં ખલા હો તો ખાવી જાવે છે. એક વખત તો મને દો રટી જદા તો ભાવી નહી છે.
હમ.
બે ત્રણ રોટી હું જાદાદ ભાવે નહી છે એટલે અવારી મેં બે રોટી. કદે એ ને થોડી વગત કયારે ભૂક લાગ જાય.
હમ્મ હમ્મ હામ હો
હૈ થાય છે માર તો.
કઈ નહી આવડે ભૂગ લાગે ને ખાઈ લેવાનું.
હા અ તો નહી ડરું છું હું તો હવે તો યુઝ કરું છું. હવે તો મને શરમ નઈ આવતી અને અત્રું કામ કરું છું તો પછ ભૂખ લાગી છે ને.
હમ.
બેઠા રહેવા તો નહી લાગે છે આટલું ઉપરે નીચે ઉ ઉપરે નીચે અહીંયાને અહીંયાને અહીંયા દોડતા રહો તો પછી લાગે છે ને.
સાર વાત છે તમારી લાગશે પછી ઓ આ બધું દૂધ ના
કેવું
તમારે દૂધ પીવા માટે રાખશે કે નહી રાખશે.
ના હવે તો રાખશે ને નહી રાખશે ત પેલા લાવશું મારે. પહેલા લાઈન કમરા મેં રખ દઈશું ગરમ કરીને તેલા લઈને રાખી દઈશું તો અને હું એ તો હુછાર. હવે ફતો અંહિયાય રહેણા છે.
હા સારુ સા એને કાંઈ કંઈ છોડવાનું ખવા પીવાનું. છોડી ને છોડીને કેટલાક છોડી દા.
હા અને પહેલા તોત્રો શરીર. થઈ ગયું છે નો હેજો પીચર લ જાય છે.
સારી વાત છે હા પેલા તો પેલાથી તમે અત્યારે બઉ થાકી ગયા છો. હમ.
ચાલો ઠીક છે વા.
ઠીક છે હેને પછી ફ્રી હોય ને મને કોલ કરજો કે હું કોલ કરું છું હે ને
ઠીક છે હા
એક કોલ ઓર વેસ્ટ થઈ ગઈ મારે હા.